લો.
હલો.
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છે? તો મજામાં?
હા એકદમ મજામાં તમે કેમ છો ઘરના બધા કેમ છે?
ઘરના બધા સારા જ છે પણ આજકાલ અમે શાકભાજી ઊગાડેલી છે, તો તેના વિશે અમણા વાતચીત ચાલી ચાલ્યા કરે છે ઘરે તો, તમારે કેમ છે ચાલી રહી છે ખેતી?
હા અમે તો એમ તમે કીધૂ તેમ તમે શાકભાજી રોપો છો તેમ અમે જે અમારી વાડી છે ત્યાં અમે કેરી રોપી છે કેરી ના પાકમાં એવું હોય છે કે અમને પેલા ખબર જ નહી હતી કે કેરી શું છે એ એટલે માર્કેટમાં આવે છે અમને ખબર હતી પણ અમને એનો ઊગાળ જેમ- વાનું કેવી ર છે કરવાનું એ બધું અમને કઈ ખબર નહ હતું, અને તે બદલ અમને જે માર્ગદર્શન અમે અમારા જે ખેડૂતો હતા, તેના પરથી અમે માર્ગદર્શન લીધું અને એમને અમ જણાવ્યું, કે જો તમે કલમ આજે રોપશો તો તમને દસ પંદર વર્ષ પછી, તમને કેરી પાક સારો એવો થઈ શકે છે, અને કેરીનો પાકમાં ફાયદો એ છે કે જેટલી કેરી વધારે થાય છે એટલી તમારે આ પાક વધારે થઈ શકે, અને મહેનત ખાલી ત્રણ થી ચાર વર્ષની જ હોય છે વધારે મહેનત પણ નથી હોતી, એટલે એ ખુબ જ ફાયદાકારક હોય છે અને એના કારણે તમને ઘણો ફાયદો થયો છે. તમે શું છે શાકભાજીમાં તમને કોણ માર્ગદર્શન આપ્યું હતું?
શાકભાજીમાં પહેલા તો અમારા દાદા દાદી લોકોએ જે શાકભાજી ગાડવાનું ચાલુ કર્યું હતું તેઓ પહેલા એક જ ખેતરમાં, શાકભાજી ગાડતા હતા પછી ધીરે ધીરે ધીરે ધીરે કરીને, હવે અમારા બધા જ ખેતરમાં શાકભાજી ગાડતા થયા થશે પહેલા તો અમે શાકભાજી ગાડવાનું પેલા દાદા દાદીઓને ન આવડતું હતું તેઓએ પેલા, અ શીખ્યું બીજા પરથી અમારા જે કાકા લોકો હતા તે લોકો પહેલાથી જ ઊગાડતા હતા તે લોકો પરથી શીખ્યું, અને હવે ઊગાડતા થયા છે. મારા પપ્પાને શીખાવ્યું અને હવે હમણે ખેતી કરીએ છે. હું તમને આખી પ્રોસેસ કું જો તમે બી તે ખેતી કરવાના હોય તો પેલા તો તમારે ખેતર ખેડવું પડશે, ખેતર ખેડીને પછી ત્યાં બીજ લખવા પડશે પછી તે ઊંઘશે પછ ત્યાં તમારે નીંદણી કરવી પડશે, અને ત્યાં દવાનોો છિટકાવો કરવો પડશે ત્યાં પાણી આપવું પડશે અને એટલું બધું કામ કરવું પડશે ત્યારે જઈને શાકભાજી ઊંઘશે, અને ત્યાર પછી જો આપડે તે શાકભાજી અ બજારમાં આપવા જઈએ તો આપણને ઓછા ભાવ મળે છે કેટલીક વાર અને કેટલીક વાર વધારે ભાવ મળે છે, અને તે હિસાબે ચાલ્યા કરે છે આજકાલ તો આજકાલ તો બહ ઓછ ભાવ મળતા હોય છે તમારે કેરી ના ભાવ કેવા ચાલે છે?
અમે કેરીના ભાવ તો અમે જોવા જઈએ તો હાલમાં તો અ કેરીનો ભાવ ઘણો સારો એવો મળી રહ્યો છે, અને હમણાં જે જાતા જતા વર્ષો છે તેમાં કેરીનો પાક ઓછો આવટો થયો છે કારણ કે, પ્રદુષણ ખુબ જ વધી ગયું છે આપડા દેશમાં, તો પ્રદુષણના કારણે કેરીના પાક નાશ પામ છે અને, આ વખતે પણ જે હમણાં કમોસમી વરસાદ આવ્યો એના કારણે ઘણો એવો પાક નાશ પામ્યો, ને વરસાદ આવે તેનું તો કોઈ પ્રોબ્લેમ નથી રહેતું, એના કારણે તોમ ફળ મોટા થાય છે જોકે, પરંત જે વરસાદ સાથે પવન આવે છે તે પવનના લીધે જો ઘણી બધી કેરીઓ ફરી પડે છે, એના કારણે અમને ઘણું બધું નુકસાન થયું છે, અમે સરકારશ્રી પર માંગણી પણ કરી છે, અને સરકારશ્રી જો અમને હમણાં આગળ ભારતમાં જે સહાય આપી હતી, તેમ સહાય અમને આપે તો અમને ખુબ જ સારું એવું લાગશે કારણ કે અમે જે દવાનો છટકો કર્યો હતો. અને દવા છટકાવવાની જે મજૂરી હતી તે ખૂબ જ વધી ગઈ છે, તો એના પૈસા પણ છૂટી શકે તેવી તેટલી કેરી નથી, તો અમે સરકારશ્રીને મામાંગણી કરીએ છ છેએ હવે સરકારશ્રી શું કે તે અમે આશા રાખીએ છીએ સરકારશ્રી પરથી ને અમે કેરીને આપવામાં આવી છે કે અમે જે આગલા વર્ષો હતા તેમાં સારો એવો પાક થયો હતો અમારો તો અમે કેરી છે ને જે અમારે અં જે સૌથી મોટી માર્કેટ છે ગુજરાત ની તે ત્યાં અમે લઈ જઈ છીએ અનેને ત્યાં અમને સારો એવો ભાવ મળે છે ત્યાં કેરી ડાયરેક્ટ લઈ લેવામાં નથી આવતી ત્યાં પાછો પા છો વેપારીઓ દ્વારા અરાજી કરવામાં આવે છે અને જે પણ સૌથી વધારે ભાવ બોલે છે તેને અમે ક્યારે આપી દે છે અને ત્યાં સ્ટાર્ટિંગ ઘણા સારા પૈસાઓથી અરજી ચાલુ થાય છે એટલે અમને ઘૌણું ગમે છે અમે આ અમારે તે જે અરજીને અમે કરવાએ જે માર્કેટમાં જઈએ છીએ તે અમારા દાદા પરદાદ ત્યાં જ અમારી કેરીના એક્સપોર્ટ કરતા હતા તેથી અમનેના વેપારીઓ પર વિશ્વાસ પણ છે અને ખુબ સારો એવો ભાવ આપે છે દર વર્ષે અમે એ લોકો પરને જ આપીએ છીએ અને અમે થોડી વાર કેરી સગાવ સગલાને પણ આપીએ છીએ અને સગાવલા પરથી અમે પૈસા લેતા નથી કારણ કે એ લોકો પર લોકો મનને ઘણી જીવન જરૂરિયાત ની મદદ કરે છે એટલે અમે કરતા નથી શું તમે શાકભાજી ની ક્યારે કેમાં કરો છો અહીયાં જ એક્સપોર્ટ કરો કે પછી બહારના દેશમાં પણ તમારી શાકભાજી જાય છે.
ના ના અમે તો અમારા આ ગામમાં જે માર્કેટ છે ત્યાં જ અમે એક્સપોર્ટ કરીએ છીએ પરંતુ અમને ત્યાં ખુબ જ ઓછા ભાવ મળે છે જો તમે જેવું કીધું કે તમે જે મોટા બજારમાં જાઓ છો તો ત્યાં વધારે ભાવ મળે છે તો અમારે પણ એવ એક્સપ્લોર કરવું પડશે લાગે છે કારણ કે અમને અમારા બજારમાં ખુબ જ ઓછા ભાવ મળી રહ્યા છે અમને જરૂરિયાત પડે એટલા ભાવ મળી જ નથી રહ્યા અમારા પૈસા એટલા જ થઈ જશે જેટલા પૈસા ન અમે રોકાણ કર્યું હોય એટલા જ પૈસા ન અમને પ્રોફિટ પણ થતું નથી અમને ખાલી મતલબ એટલા જ પૈસા મળી રહેતા હોય છે કેટલાક વર્ષો થી એવું જ ચાલી રહ્યું છે. પરંતુ ચાલ્યા કરે છે અને અમે બહાર વધારે એક્સપ્લોર કર્યું નથી કેટલા ભાવ મળે છે તો તમે કીધું ટાઈમ જો બહાર વધારે ભાવ મળતા હોય તો અમે બજાર બીજું બજાર બદલીશું અને ત્યાં વેચીશું શાકભાજી કારણ કે અમારી શાકભાજી તો ખુબ જ સારી થતી હોય છે પરંતુ શાકભાજીની વાત કરો તો પેલા વર્ષે ખુબ જ વધારે વરસાદ આવ્યો અને તેના કારણે શાકભાજી ખુબ જ વધારે ધોવાઈ ગઈ અને તે બદલ અમે સરકારશ્રીને વાત કરી અમે અ આવેદન લખ્યું અને તે બદલ અમને એ લોકો એ પૈસા આપ્યા અને તેથી અમે બીજી ખેતી કરી આ વર્ષે ખેતી ખુબ જ સારી થઈ છે અને તમે જણાવ્યું કે બીજા બજારમાં જો વધારે પૈસા મળતા હોય તો અમે ત્યાં જ અમારી હ શાકભાજી વેચીશું નહી તો અહીં માટે બહુ જ ઓછા પૈસા મળે છે.
હા તમારી વાત બરોબર છે અમારે પણ કેરી પાકમાં એવું હોય છે કે ભાવ તો સારામાં મળી રહે છે પણ એના પાછળ જે અમારી મહેનત છે એ ખુબ જ હોય છે બધા કહે છે કે કેરીનો પાક તમે દર વર્ષે તમે વધારે પૈસા કમા છો વધારે પૈસા કમાો છો એજ લોકો જો છે પણ એના પાછળનીજે મારી મેહનત છે ચાર પાંચ મહિનાની તે નથી જોતા અને મહેનત ચાર પાંચ મહિનાની તો હોય જ છે હાલમાં પણ જે સ્ટાર્ટિંગમાં પલંગ રોપી ત્યારે તો વર્ષોની વર્ષોની મહેનત છે અમારી તો કેરીમાં અમને અમારે શું કરવું પડશે પેલા તો ડર અઠવાડિયે પાણી મૂકવું પડશે પછી કે ડરરોજ કેરી વાળિયા ફરવું પડે છે જોવું પડે છે કે જે કીટનાશકો હોય છે તે નથી હો છે કે નહીં તેને હોય તો અમારે દવાનો છટકાવ કરવો પડે છે દવા છટકાવ કર્યા બાદ જે નાના નાના ફળ હોય છે તેના જે મોટા થાય છે જારે મોટા થાય છે ત્યારે તેના પર અમારે જે પ્રદુષણ છે તેની ઇફેક્ટ ના થાય તે માટે અમારે જે કેરી હોય તેના પર કોથળી પહેરાવી પડે છે અને કોથળીનો ભાવ પણ ઘણો બધો એવો હોય છે ને જે કોથળ વાળી કેરી હોય છે તે હાલમાં તો પહેલા પહેલાના જમાનામાં કેવો હતો કોથડી નહીંગવામાં આવ હતું અને કેરી સારી જ પરંતુ હાલમાં જો કોથળ નહીં લગાવવામાં આવે તો કેરી બગડવા ઘણ બધો સંભાવના રહેલી હોય છે ને કોથરી લગા એક ફાયદો એ પણ છે કે તેનો ભાવ ઘણો સારો એવો મળે છે અને એટને ડબલ પૈસા મળે છે અને જે નોર્મલ ભાવ મળતો હોય તેને કરતા ડબલ તો અમે કોથરી તો પહેરવાનું દર રોપે કરીએીએ અને અમારેથી એવું નથી કે બધી કેરીપર પહેરાવી જોઈએ એટલે જે અમારેથી પહંચાય તેટલી કેરી પરર અમે ચોરાવીએ છીએ ત્યારબાદ જય પાક તૈયાર થઈ જાય છે ત્યારે અમે કોથરીને ઉતારીએ છીએ અને કેરી લઈએ છીએ અને ત્યારબદ અમે એ માલ વેચવા જઈએ છ છેીએ તો અમારે શું છે શાકભાજીમાં કેવું હોય છે કે તમારે જે પ્રોદુષન ઇફેક્ટ થાય છે કે પછી તમે સા અ દર વર્ષે સારી રીતે પાક ની ઊઘ છે તમારો
ના ના દર વર્ષે સારી રીતે પાક ઊંઘી એવું તો બની શકતું નથી કારણ કે દર વર્ષે હવામાન ઉપર વધારે આધાર રાખે છે શાકભાજીની ઊંઘવા ઊંઘવાનું પણ કારણ કે જો આપણેે હવામાન સારું રહેશે તો શાકભાજી સારી ઊંઘશે પેલા વર્ષે ખુબજ વધારે વરસાદ આવ્યો આ વર્ષે તાપમાન પણ વધારે નથી અને હવામાન પણ ખુબ જ સારું છે જેથી કરીને શાકભાજી ખુબ જ સારી ઊંઘી રહી છે અને જેથી આ વર્ષે સારા ભાવ મળશે એવું લાગે છે અને તમે કી રુંતે અમે જો બજાર બદલશું તો મને વધારે સારા ભાવ મળશે. જેથી કરીને અમને ખૂબ જ સારું લાગશે એવું મને લાગે છે કારણ કે પેલી વખતે એટલા ઓછા ભાવ મળેલા કે અમને ખોટ ગયેલી અને આ વખતે જો એવો ભાવ મળશે તો અમારીથી અગાડી પણ ખેતી ન થઈ શકે અને હવે અમે આગલી પેઢીઓને પણ શીખવીએ છીએ અને બધા જ મજૂરોને પણ અમે ખેતી કરતા શીખએ છે અમારા આજુબાજુના કાકા લોકો જે ખેતી ન કરતા હતા અને જોબ કરતા હતા પરંતુ તેઓને અમારી ખેતી જોઈને એવું થયું કે ભાઈની ખેતી માં પણ પૈસા છે બધાને એવું લાગે છે કે જે ખેતી કરે એ લોકોને પૈસા ન આવે પરંતુ જો ખેતી સારી રીતે કરવામાં આવે સારી રીતે પાક ઉગાડવામાં આવે તો તેને પણ ભાવ મળી શકે ખેતીથી પણ ઘણી ઘણી બધી આવક થઈ શકે પરંતુ તેને સારી રીતે ગાડવામાં આવે આપણે બધી માહિતી લેવી જોઈએ કેમ કે બહાર જો સારા ભાવ મળ નો હોય તો ત્યાં વેચવું જવું જોઈએ. અહીંકમાં સારો ભાવ ન મલતો હોય તો ત્યાં ન વેચવું જોઈ. આ બધી માહિતી જો આપણને મલશે અને બધી માહિતીનો આપણે યોગ્ય ઉપયોગ કરીશું તો જ આપણે સારો ભાવ લઈ શકીશું, અને ખેતી એક એવી વસ્તુ સે જ્યાં આપણે શ્રમનો વધારેો ઉપયોગ કરવો પડે છે. બીજી બધી જગ્યાએ આપણે એમ જ અહ ઉપયોગ થઈ જશે. આપણે મતલબમાં બુદ્ધિઓનો ઉપયોગ કરવો પડશે, પરંતુ ખેતી માં બુદ્ધિની સાથે સા થે શ્રમનો ઉપયોગ વધારે કરવો પડે છે. જ્યાં શ્રમ નો ઉપયોગ કરવો પડે ત્યાં બધાને હચકાહટ થાય છે કે ભાઈ એમાં તો બહું જ શ્રમનો ઉપયોગ કરવો પડે છે, અને તે કરવા માટે એ લોકોને નિરાશા થાય છે. પરંતુ ત્યાંથી પણ વધારે આવક થઈ શકે સે, જો આપણે સારી રીતના અને યોગ્ય રીતના ત્યાં કામ કરીએ, અને વધારે આવક પણ મેળવી શકીએ સે. તમારે શું કેવું છે આ બાબત પર?
અને વધારે આવક આપણેે પ્રાપ્ત કરી અને ખેતી એક બેસ્ટ ઓપ્શન સે જો કે, પરંતુ હાલમાં જે આધુનિક યુગ છે તે આધુનિક વર્ગ બદલાઈ રહ્યો છે, જે આપણા દાદા, પરદાદા હતા તે લોકો ખેતીમાં વધારે રસ ધરાવતા હતા, અને ખેતી જ કરતા હતા. હાલમાં તો જે કંપનીઓ ગામડે-ગામડે, શહેરે-શહેરે આવી ગઈ છે, લોકો ત્યાં જવાનું વધારે અફોર્ડ કરે છે, એટલે કે ત્યાં જવાનું વધારે પસંદ કરે છે, અને ખેતીમાં શું વે તમ કીધું તેમ શ્રમ વધારે માંગે છે, એટલે આજના જે છોકરાઓ છોકરીઓ જે હોય તે શ્રમનો ઓછો ઉપયોગ કરવા માંગે છે, અને પૈસા વધુ કમાવા માંગે છે. તે બદલ એ લોકો હાલમાં કંપનીઓ તરફ જતા છે, અને એ જ એ કંપનીઓ તરફ જે જતા છે તે બદલ રોકવા માટે સરકારશ્રી એ ઘણી બધી યોજનાઓ આપી છે, જેમકે અમે હાલમાં જે યોજનામાં ભાગ લીધો હતો, તેમાં શું હતું જે અમે જરૂરી ડોક્યુમેન્ટ હતા અમારા તે ભર્યા હતા અને એ જો ડોક્યુમેન્ટ ભર્યા ને એક બે મહિના પછી અમને દવા છંટવા માટે પીપળા, ને ખાતર બનાવવા માટે ઘણું એટલે અહ કલમમાં લખવા માટે ઘણું બધું ખાતર બનાવવા માટે મલ્યું હતું, દવા છાંટવા માટે નાનો પંપ મલ્યો તો, તગારા, પાવડા અને ઘણી બધી એવી જે ખેતીઓ તે જરૂરી એવી બધી વસ વસ્તુઓ મલી હતી, તે બદલ અમે ખુબ-ખુબ ખુશ પણ છીએ. તમારે કેમ છે? તમે ખેતીમાં તમને કઈ સરકાર સહાય કરે છે?
હા અમે પણ કેટલાક ફોર્મો ભર્યા હતા, અને કેટલીક વાર સહાય પણ મળી સે, કેટલીક વાર અમારા પાક બગડ્યો હતો ત્યારે ટીમના સહાયથી રોકાણ અમને મલ્યું હતું, કેટલાક રોકડ પુરસ્કાર અમને પણ મલ્યા હતા અને કેટલીક સહાય બી મલી હતી, જેથી કરીને સરકારશ્રી પણ ખેતીમાં ખુબ જ વધારે મદદ કરે છે, અને ખેતીમાં આવક પર કરવેરા તો લાગતો જ નથી, જેથી કરીને ખેતીની આવક પર કરવેરા ન લાગવાથી વધારે આવક થઈ શકે છે, પરંતુ આપણે ખુબ જ યોગ્ય રીતે કામ કરવું જોઈએ.
હા ચાલો મલીએે, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.